હા જેસી ક
ચસી કૃષ્ણ કેમ છો?
બસ બસ જોઓ એકદમ મજામાં છીએ તમે કેમ છો?
બસ મજા છે હો, કેવા છે ત્યાં તમારે વરસાદ?
અરે વરસાદ પાણી ની તો વાત પૂછો હમણાં તો બહુ વરસાદ છે. વરસાદ મોડો ચાલુ થયો પેલા જૂન મહિનામાં વરસાદ ચાલુ થાય. ત્યારે કહેતા હતા કે આજ દસ જૂન થઈ ગય તો વરસાદ નથી આવ્યો એમ. અને હવે અત્યારે જુલાઈમાં શરૂ થઈ ગયો છે તો રોકાવાનું નામ નથી લેતો એટલો જોરદાર શરૂ થઈ ગયો છે. જ્યાં જવ ને આ બધી જગ્યાએ જળબંબાકાર થઈ ગયું છે. ક્યાંય બહાર નીકળવા જેવું નથી રહ્યું રસ્તાઓ બધા પાણી પાણી ભરાઈ ગયા છે. નાણાંને બધું ભરાઈ ગયું છે. અને કેવાય ઝાડવા બધા બહુ પડ્યા છે. આ વખતે થોડુંક નુકસાન થયું છે. બધી ગાડીઓને માણસોને એવું નુકસાન થયું છે. થોડુંક ઓછું થયું છે, અને આપણા આ ગાડીઓ ઉપર બઉુ બધા ઓલા પડ્યા છે ત્રણસો ચારસો જેટલા ઝાડ પડી ગયા ને એવું બધું છે.
સીઝન નો પેલો વરસાદ છે પેલો વરસાદ છે તો કે કે બહુ મોડો આવશે. નહી આવેે આ વખતે તો દુષ્કાળ જેવું છે. પણ આ વરસાદ શરૂ થયો પછી એવું નથી લાગતું કે હવે દુષ્કાળ દુષ્કાળ પડે. કેમ કે બધા નદી નાળા સરોવર બધું છે ને એકદમ ફૂલ થઈ ગયું છે. ફ્લડ જેવું વાતાવરણ થઈ ગયું છે બધી જગ્યાએ તમારે કેવો છે ત્યાં આગળ વરસાદ.?
અમારે અહિયાં વરસાદ બે દિવસથી કઈ નથી. અમારે એક દિવસ આવ્યો પછી કઈ નથી વરસાદ નું
હમ હ.
અને કઈ શાંતિ છે અંધારેલો છે પણ આવ્યો. નથી. અમારે એક રિલેટિવ ત્યાં આવ્યા હતા ને તો ઈ છત્રીસ કલાક ત્યાં ટ્રેન મા રહયા એમને
ઓહ હા.
છત્રીસ કલાક ટ્રેન માર આવી કે બધે પાણી ભરાઈ ગયા છે. ટ્રેન ચાલતી નથી. અને એવું બધું છે. કે પણ નસીબ જોગે કે સારા કમ્પાર્ટમેન્ટમાં એને સીટ હતી એટલે પછી ત્યાંના વાણિયા ન પાડોશ નું બધું હતું એટલે પછી એને બધું જમવાની, ચા, પાણીની વ્યવસ્થા કરી.
હમ હમ.
છત્રીસ કલાક ટ્રેન માં કાઢ્યા.
હમ હમ હમ હમ ઘણી આવી સેવા ભાવી સંસ્થાઓ હોય છે. કે જે લોકો આવી રીતે કોઈ હેરાન થતા હોય ફસાયેલા હોય કોઈ જગ્યાએ એવા માણસોને લોકો જમવાનું ચા, પાણી, નાસ્તો ને એવું બધું આપવાની સેવા કરે છે. તો એ તો બહુ સારી વાત છે. આ ફસાઈ ગયા એના માટે આપણને થોડુંક દુઃખ થાય, પણ આ લોકોએ જે લોકો એને સાતસો સકાર આય્યો ય તો બહુ સારી વાતછે.
બહુ, હા અને એટલા ક ટાળી ગયા તા ને એ લોકો, કે બેસી બેસી ને નવ ઉતરાહી ન બાર કઈ જવા એમ એટલા પેલું થઈ ગયું તું. પણ હિમખેમ હવે છે ને એ લોકો ઘરે બધા પહોંચી ગયા. અને અત્યારે તો સુરતમાં એ બહ જ ફ્લડ જેવું છે. બધે પાણી પાણી છે. અમારા રિલેટિવસ ને બધા ત્યાં છે. તેના ઘરમાં ખુબ પાણી પરાણા છે. એમ અને એટલા પાણી ડોળા ડોળા ને આમ બધું તો બઉુ નાશ થઈ ગયું છે, વાત કરે છે ને. બહુ ખરાબ પરિસ્થિતિ છે અત્યારે સુરત ની એમ બહુ એટલે બહુ જ તે.
હમ પહેલો જ વરસાદ છે ને, એટલે થોડુંક એવું બધું થવાનું ને કે ડોળાવાળું બધું કચરાવાળું પાણી નીકળે, અને પાણી તો માટીમાં ડાયરેક્ટ પડે એટલે થોડુંક ડોળું તો રહેવાનું જ તે, આ વખતે એવું લાગે છે કે, આપણા ગુજરાતમાં તે બહુ બધો વરસાદ જે આપણે ભાવનગર જિલ્લા અમરેલી જિલ્લામાં અને ત્યાં આગળ તે જુનાગઢમાં અને બધે બહુ જ વરસાદ છે.
હા ત્યાં બી બહુ છે અને ત્યાં બી આટલો રહી જ છે. ત્યાંનું જંગલ ને એ બધું છે ને જંગલ. વિસ્તાર બધો એટલે ત્યાં તો દર વર્ષે હોય છે વરસાદ એમ કે એ બધો જંગલ વિસ્તાર બધો સાસણગીર બાજુનો
હા હા હા.
અને રસ્તા એ બધા બઉુ તૂટી ગયા છે ઈ સાઈડ તો.
હમ હ હ હ.
આમ અમારે તો જરી કે બિલકુલ વરસાદ જ નથી.
આપણા ક ચાર પાંચ દિવસ પેલા કઈક મહુવાનું કઈક ન્યુઝ પેપરમાં આવ્યું હતું કે ભાવનગર જિલ્લાનું મહુવા ગામ છે ને તો ત્યાં આગળ તે કંઈક બાર તેર ઇંચ જેટલો કંઈક વરસાદ પડ્યો છે. કે ઉપરવાસનો છે કોને ખબર બહુ જ ફ્લડ આવ્યું હતું ત્યાં આગળ
હા બાર ઇંચ પડી ગયો ફ્લડ ઉપર પણ ઉપરવાસ માં હોય. એટલે એ બધું પાણી ત્યાંની નદીઓ માં આવે ને.
હા હા હા હા હા.
ઉપરવાસમાં જે બધા ગામડામાં હોય નદીઓ હોય એ બધી ત્યાંથી થઈને જાય એટલે ફૂલ ફ્લટ બધી નદીઓ ડેમો એક વરસાદમાં ભરાઈ ગયા છે.
હા હા.
એટલે વરસાદ સારો છે હવે પાછલો કેવો હોય એ ખબર નથી. વિરામ ના આધારે રહી તો સારું પડે માણસોને પણ એક છે કે જો કે આટલો વરસાદ આવ્યો હતો પણ કે માખી મચ્છર નથી દેખાતો અત્યાર સુધીમાં ને તર વરસાદ પડે અને માખી મચ્છર બધું પાણી ભરાય એટલે રોગચાળો ફાટી નીકળે પણ હજી સુધી એવું કઈ બન્યું નથી પાણી હજી ધરતીમાં બધા પીવાઈ જાય છે એવું છે બધું. તમારે ત્યાં કેવું છે વરસાદનું બધું.
વરસાદ નો અમર તો બહુ જ છે આમાં જો ગ લોકો નાણાં ની બધી સાફ સફાઈ ચોમાસું ચાલુ. થવાનું હોય ને પહેલા જ કરી રાખે છે. પણ આપા જો વરસાદની સાથે પવન પણ ફૂંકાતો હોય ને તો એમાં શું છે. કે ઝાડ પણ પડે અને ઘણી વાર શું છે. ઝાડુ પરથી પાંદડા ઉડી ઉડીને નીચે આવતા હોય. તો એ પછી ગટરમાં આડ આવી જાય ને એટલે પછી પાણીનો નિકાલ થતો નથી. પાણી પછી બધી જગ્યાએ જમા થઈ જાય છે. અને જો ઈ માનો કે ગટર ખોલી નાખે તો પછી કઈને પડી જવાની કે કોઈ મોટો એક્સિડન્ટ થવાની આપણને બીક રહે છે. તો ઈ પણ આપડે એક ધ્યાન રાખવું પડે છે. કે આપણે આનો ઉકેલ કેવી રીતે લાવવો કરીને. કેમકે પાણી ભરાય તો વાહને તે ચાલી ચાલવામાં તકલીફ પડે છે. અને બાઈક જેવા તો સ્કૂટર જેવા તો બંધ પડી જાય છે દોઢ બે ફૂટ પાણી ભરાણું હોય. અને એમાં તમે તમારું ટુ વ્હીલર ચલાવો. તો એ તો ઘણી વાર એમાં પાણી જવાના હિસાબે બંધ પણ થઈ જાય છે. તો પાણીમાં તમારી ગાડી બંધ થઈ જાય તો એને તમારે એમાંથી બહાર કાઢવી તે બહુ મુશ્કેલ પડી જાય છે. અત્ય અને ખાડા તે રસ્તાનું ધોવાણ એટલું થઈ જાય છે ને. કે વાહન ચલાવાય બહુ મુશ્કેલ થઇ જાય છે. જો આપડણે રસ્તા ના જાણકાર હોય તો જ આપણેે સીધા રસ્તે જવાય બાકી ક્યારેક કોઈ અજાણ્યા રસ્તે ગયા હોય અને જો કોઈ ગટરના ઢાંકણા ખુલ્લા રહી ગયા હોય તો બહુ મોટી તકલીફ થાય છે.
પણ અત્યારે આ ચોમાસામાં આ તકલીફો તો બહુ જ રે છે ગટરના ઢાંકણા અને એવી બધી બધી બહુ જ ફરિયાદો હોય છે. છે કે પાણી ભરાય એટલે ગવા બધા એ અ નગરપાલિકા વાડા કે મહાનગરપાલિકા ઢાકણા ખોલી ખોલી અને સાઈડમાં ઝાડવા મૂકી દે એટલે શું થ પણ જે વરસાદ ના પાણી થી જાડવું ઘણી વખત નાનકડું એવું બતાતું. નથી એટલે ઘણાના અ ગટરમાં પડી જવાના કેસીસ વધારે રહી છે. તને તમે કીધું એમ. કે અત્યારે બહુ જ તંત્ર એલર્ટ થઈ ગયું છે. પણ એમાં થોડીક થોડીક જી એની લોકો ની બે જવાબદારીઓ વધારે રહી છે બરાબર ને
હા બરાબર છે.
એમ એટલે હવે જો આ રીતે ગઠર જો પાક વ્યવસ્થિત તંત્ર જાગે ને તો વાંધો ન આવે અને ઝાડ ને વરસાદ માં તો એઈ બધું જે જૂના ઝાડ હોય. તો બધા પડવાના જ એટલે તો સરકાર એ કે છે જૂના પાડો એ પેલા નવા ન રો પણ તમે જલ્દી
હમ હમ હમ હમ હા બરાબર છે. ના બરાબર છે કેમ કે ઘણા લોકો હવે તો આ તમે જે વૃક્ષારોપણની વાત કરી ને તો હવે ઘણા લોકો એટલા એલર્ટ થઈ ગયા છે કે એનો જન્મદિવસ હોય કે એનિવર્સરી હોય. તો ઘણા લોકો એક બે કરે છે ને ઘણા જો દસ પંદર કે પચ્ચીસમી એનિવર્સરી હોય તો પચીસ પ્લાન્ટ કરે છે કે પચાસો જેવી જેની અનુકૂળતા પણ હવે ઘણા લોકો બધા તમે કેવું છે એમ વરસાદને લાવવા માટે અને જે મજબૂત જૂના ઝાડ છે એ તો ગમે ત્યારે પડવાના જ છે. તો જો જૂના પડી જાય તો નવાનું તે આપણે વૃક્ષારોપણ કરવું જોઈએ. તો એ લોકો આવી રીતે મેં તમને વાત કરી એમ કે જન્મદિવસ કેવું હોય. એ લોકો વૃક્ષારોપણ કરે છે, પચાસો વૃક્ષો વાવે છે કે જેથી કરીને આપણે ભવિષ્યમાં ઓક્સિજનને ભરપૂર મળી રહે. અને વરસાદ એ સારો રે આપડો કેમકે જુના ઝાડ પડી જાય તો નવાનું તો આપણેે એનું સ્થાપન તો કરવું જ પડે.
હમ બરાબર છે કે નવા જેમ જૂના પડતા જાય. એમ નવા નાખતા જે એટલે ભવિષ્યમાં ઈ મોટા થાય. ત્યાં સુધીમાં આપડે વરસાદ આ રીતે સારો પડે એમ અને અત્યારે સારા વરસાદની ખુબ જરૂર છે જેટલો જોઈએ એટલા માટે નીતર પછી લીલો દુકાળ પડવા મળશે. છે પણ હજી તો વાર છે એવી બધી હજી તો જમીન તો બઉ હજી તરસી છે. કારણ કે હજી જેટલું પાણી આવે છે એ બધું જમીનમાં જતું રહેે છે. પેલા શું હતું કે જમીનમાં પેલા લાદી બ્લોક એવું કઈ નાખતા નહી એટલે બધું પાણી સીધું જમીનમાં જાતું રસ્તા કાચા હતા તે જમીન બધી પી લેતી હતી. અત્યારે હવે ગવર્મેન્ટ અને સરકારો વાળા અ સિમેન્ટ ના રોડ કરે છે એટલે સિમેન્ટ ના રોડમાં કઈ પાણી આટલું બધું પીવે નઈ એટલે પછી બધાના ઘરોમાં ને બધે ઘુસ્યા કરે છે પાણી અને બીજું શું થાય છે કે જમીન તરસી અધૂરી રહી છે એને પાણી મળતું નથી. જ્યાં વેકરો હોય કે જ્યાં જમીન સાવ સુની હોય ને ત્યાં બધે પાણી સંતોષાય પૂર્વક મળે છે. એટલે પેલા આવું કોઈ દિવસ પાણી કોઈ કોઈ ઘરમાં ઘૂસતું નહી. એટલા ભરાતા નહી પણ હવે શું થયું બધા પોતપોતાની રીતે બધું સિમેન્ટ કોંક્રટ નું કરવા માંડ્યા એટલે રસ્તા ઊંચા થઈ ગયા ઘરો નીચા થઈ ગયા એટલે વરસાદના પાણી બધે આવવા મડિયા બરાબર ને
હા એકદમ બરાબર વાત છે. કે તમે કીધું એમ કે પેલા ખુલ્લી સપાટ જમી ન જ હતી. તો વરસાદનું પાણી જે આવતું એ સીધું જમીનમાં જ વયું જાતું. એટલે જમીન મા ઠંડક થઈ જાતી. અને જમીન તૃપ્ત થઇ જતી અને બધી જગ્યાએ હરિયાળી ખૂબ છવાઈ જાતી. પણ અત્યારે તો જ્યાં જવો ત્યાં કોંક્રટ જંગલો થતા ગયા છે. અને લોકો ફળિયા વાળા ઘર હોય તો એમાંય તે લાદીને એવું બધું નખાવી દે છે. તો પાણી જમીનમાં જવાનો કોઈ સ્કોપ જ રહેતો નથી એ લોકો માટે જે ગટરનું કનેક્શન છે. ત્યાં જ જવાનું છે. હવે એમાંય જો પાણી નો જાય કે ગટર ભરાઈ જાય તો પછી પાણી નું શું કરવાનું એટલે બધી જગ્યાએ જળબંબાકાર જેવી પરિસ્થિતિઓ થઈ જાય છે અને દરિયા કિનારાના જે રાજ્ય છે ત્યાં તો ત્યાં પણ એવું થાય છે ક્યારેક હાઈટાઈડ હોય ત્યાં હાઈ એલર્ટ હોય ત્યારે તો એને દરિયામાં જ્યારે ભરતી હોય ત્યારે તો સિટીમાં પણ બધી જગ્યાએ પાણી ભરાય છે જો વરસાદ વધારે હોય તો. અને આ વખતે તો જ્યારથી ચોમાસાની શરૂઆત થઈ છે. ત્યારથી જ તે એ લોકોએ રેડ એલર્ટ આપી દીધો છે બધી જગ્યાએ કેમકે બધી જગ્યાએ વરસાદ ખુબ જ છે અને શરૂઆતનો પહેલો જ વરસાદ છે તો બહુ વધારે વરસાદ છે અને બધા ખેડૂતોએ તે બધી વરસાદની રાહત જોતા હતા કે તો એને કંઈ ખેતરમાં સારી પાકની વાવણીને બધું કરી શકાય પણ જો વધારે વરસાદ આવે તો એને હું ખેતનું જે નાખ્યાં હોય ખેતરમાં તો વરસાદ જરૂર પણ છે પણ વાવણી લાયક કે ખેતી લાયક વરસાદ આવે તો જે આપણું ખેતી પ્રધાન દેશ છે એને માટે તો બહ જ સારો છે.
હા અત્યારે તો શું છે કે અત્યારે તો વાવણી લાયક વરસાદ ની જ જરૂર છે અગિયારસ પછી લોકો જે વાવણી કરે છે અને જે શિયાળુ પાક હોય છે એનું અત્યારે બધું વાવેતર કરે છે એટલે અત્યારે તો જે અત્યારનો વરસાદ પછી ખેડૂતો માટે તો ખૂબ લાભદાયક છે. પછી જે વરસાદ છે ને પછી વાવ અ નુકસાન થાય છે પાકને પણ પેલા અત્યાર સુધી ના જે બે અઢી મહિના જે વરસાદ હોય છે એ તો ખુબ જ સરસ અ ખેડૂતો માટે આનંદ ના દિવસો હોય છે કે એ લોકોને જે વાયુ છે એનું એને વળતર સરસ રીતે મળી શકે એમ
હમ્મ સરસ તમા